હલો.
હલો.
કેમ છે?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં હ સુચાલે છે?
બસ જો ચાલે છે, એજ રૂટીન. પણ મેં તું હવે કઈક ક આપણે શરીર માટે કરવું જોઈએ શું લાગે તમને?
એટલે હુંય છે, હમણાં એ જ વિચારતી હતી થોડી હમણાં મારી તબિયત છે, ને ઉપર નીચે રે કઈ ને કઈ નાની મોટી બીમારી આવ્યા કરે એટલે મારે અ મતલબ એજ તમારી જોડે વાત કરવી હતી કે તમે મતલબ હવે આપણી ઉંમર કેવી છે કે કંઈક થોડુંક આપણે અ આપડે રોજિંદા જીવનમાં કંઈક ફેરફાર લાવવો પડેને તબિયતને છે, ને પેલા સાચવવી પડે તો તમે કઈ કરો છો તબિયત સાચવવા માટે.
ના એકદમ સાચી વાત છે જો કારણ કે આપડણે ટીનનું તો એવું છે ને કે કર્યા કરીએ ને તો એ કામ પતું જ નથી. એટલે આપડે આપડી તબિયત માટે થોડો સમય તો નીકાળવો જ પડે. તો ખાસ બે વસ્તુ હું કરું છું. હું એક તો હો છું જ્યાં પેલું યોગા અને થોડા આસનો અને પ્રાણાયામ. અમને એવું બધું કરાવે અને બીજું કે સવાર ઉઠીને થોડું કા. આપણે વોકિંગની આદત રાખીએ કે થોડું સવારમાં જેટલું ત જ હવા હો એમાં આપણે ચાલી લઈએ ને એટલું આપણા શરીર માટે સારું. તો આ બે વસ્તુ તો આપડે અ રોજ બરોજની લાઈફમાં ઇન્ક્લુડ કરવી જ જોઈએ શું લાગે છે તમને.
છોકરાઓ ન ટિફિન ને બધી. ભાગદોડને હોય ને એટલે એવું થાય કે કાલ થી કરીશ કાલ થી કરીશ અને એમ કરતા કરતા થતું જ નથી.
હમ ના ના તો એના માટે તમારે. કામ કરવું પડે કે જે પણ સારા યોગા ક્લાસ કે ચાલ. હોય ને ત્યાં જઈને આપણે નામ લખાઈ આવવાનું ને ફી ભરી દેવાની. તો એ સીધી વાચ્ચે ફી ભરશુ ને હા તો પછી આપણને એવું થશે જ. કે ના ચલોો હવે તો આના માટે અલગથી સમય નીકાળવો જ પડશે.
હા હા સાચી વાત છે હા હા તમે કેટલા ટાઈમથી ચાલુ કર્યું કરવાનું
અ મેં ઘણા ટાઈમ થી મને બે થી ત્રણ વરસ થઈ ગયા ચાલુ કર્યા ને અને મારે બીજી સારી વસ્તુ એ છે કે અમારા જે અપાર્ટમેન્ટ છે ને એમાં મારી એક ફ્રેન્ડ છે એજ ચલાવે છે યોગા ક્લાસ એટલે બીજું શું કે આવા જવાનો ટાઈમ પણ બચી જાય અને બધલું છોકરાય સચવાઈ જાય અંયા આપણે ફ્લેટમાં ને ફ્લેટમાં
હમ હા હા હમ હમ હમ એટલે મારે હમણાં કેવું આમ કોમન જે કઈ બી રોગ હોય ને શરદી ઉધરસ એ વધારે થાય છે અને અમુક મતલબ ઘણી વખત કેવું થાય કે થોડુંક કામ કરીએ ને થાક લાગે ને એવું બધું શરીર માં થવા લાગ્યું છે એટલે મને એવું મતલબ લાગતું તું કે તમે થોડા એક્ટિવ છો ને તો તમે કઈ કરતા હશો તો મેં તો તમને પૂછ્યું તો તમને કઈ મતલબ એ ચાલુ કર્યા પછી કંઈ શરીર માં ફેરફાર અ લાગે છે કે સારું લ લાગે છે તમને
હા હા ચોક્કસ ફેરફાર લાગે કારણ કે આપણેે જો આસનોને કરીએ ને તો શું થાય કે જે સ્ટ્રેચિંગને કરીએ ને એનાથી આપણા જે મસલ્સ હો એકદમ રિલેક્સ થાય અને ધીમે ધીમે રોજ કરવાથી શરૂઆતમાં તમને એવું લાગશે કે મેં આ કર્યું તો મને પગ દુખ્યા અને મને હાથ દુખ્યા પણ એ તમે રોજ કરશો ને તો ધીમે ધીમે તમારા મજબૂત થશે તો જેટલું એ આપણા મસલ્સ મજબૂત થશે એટલે આપણને થાકેય ઓછો લાગે પેલું શું આપણું શરીર એવી રીતે ટેવાયેલું હોય કે બસ રોજ ના કામ કરીએ ને પછી એમાંને એમાં એકદા રું જીવન થયા કરે ને એમાંય થોડો કંટાળો આયા કરેને પછી થાક લાગેને અને યોગાથી શું થોડુંક આપણને તાજગી મળે થોડીક આ પણને સ્ફૂર્તિ આવે આપણા શરીરમાં તો એનાથી ઘણો ફેર પડે
એટલે મેં છ ચાલુ કર્યું તું અ ઓનલાઈન કર્યું તું આ એકાદ વર્ષ પહેલા કર્યું પણ એમાં કેવું આમ કંટાળો આવતો તો થોડો મને એટલે મેં પંદર દિવસમાં એ બંધ કરી દીધું અ અને મતલબ એવું લાગે કે એકલા એકલા નથી ગમ તું કરવું એટલે તમારી આ વાત સાચી છે કે કોઈ ક્લાસ જોઈન કરીએ ને તો બધાની સાથે સાથે આપણે કરીએ ને તો મજા પણ આવે અ એક એન્જોયમેન્ટ એ થાય ને આપણા શરીર માટે બી સારું રે
ના એ પેલું ઓનલાઈનમાં તો કેવું થાય કે આપડે પછી થોડી વાર કરીએ ને પછી ઘરમાં એકલા એકલા કરતા હોય ને તો આપણને મજા ના આવે એ કરવાની પેલું ક્લાસીસ માં શુ આપ આપડા જેવા બીજા આઠ દસ લોકો હોય તો એ લોકાને જોઈ કે ના આ જો આ આસન આવી રીતે વધારે સારી રીતે થઈ શકે કે જો આના પગ કેવા સરસ રીતે ફોલ્ડ થાય છે કે આના હાથ કેટલા ઉપર જાય છે તો આપડે એટલીસ્ટ એકબીજા જોડે કમ્પેરે કરીએ ને તો ખબર પડે કે આપડે ક્યાં ભૂલ કરીએ છે
સાચી વાત છે અને પ્રોપર ટ્રેનર હોય અને પ્રોપર ટ ટનર હોય અને આપણને કરતા જોવે તો આપડી કઈ ભૂલ થતી હોય તો પણ ખબર પડે અને આમાં તો પાછું કેવું કે ભૂલ થી આપડે મતલબ બીજું કઈ બી કરીએ તો એની આડઅસર બી થઈ જે આપણા શરીર માટે જો આપડે યોગ્ય રીતે કરતા ના હોય તો
હા એ પણ છે એ ધ્યાન રાખવું પડે અને બીજું યોગામાં મેઈન વસ્તુ શું છે કે તમારે શ્વાસોશ્વાસ ઉપર એટલું જ ધ્યાન રાખવું પડે એવું નહી કે તમે આસનો કરી લીધા ક્યારે શ્વાસ અંદર લેવાનો ક્યારે બહાર કાઢવાનો એના પણ અમુક નિયમો હોય છે તો એ રીતે તમે કરો ને તો એનો તમને સાચો ફાયદો ત્યારે જ મળે જો તમે એ બધી વસ્તુઓનું પણ એની જોડે ધ્યાન રાખો અને આપણે ઘરે બેઠા ના કરી શકીએ એના માટે યોગ્ય આપને ટ્રેનર હોય ને તો જ આ બધું આપણે એકદમ સારી રીતે શીખી શકીએ.
સાચી વાત છે ચાલવા તમે એકલા જ જાાવ કે કોઈ હોય છે ફ્રેન્ડ કે સાથે.
અ આમ તો મારા હસબન્ડ સાથે. સવાર માં ચાલતા ચાલવા તો જતી હોઉં છું કારણ કે કોઈ વાર હોય. જો સાંજે એવી રીતે નીચે છોકરાઓ રમતા હોય. એને નીચે કોઈ ફ્રેન્ડ મળી જાય તો પછી એની જોડે થોડુંક ચાલી લોઉ કેવી રીતે.
એ બી સારું છે હસબન્ડ જોડે જઈએ તો એમની જોડે બી ટાઈમ એટલો ક્વલિટી ટમ્. પેન્ટ થાય અને મતલબ શરીર માટે બી સારું.
હમ.
ભરે ઘણી પ્રેરણા મળી તમારી સાથે વાત. કરીને હું પણ વિચારું છું પણ કેવું વિચારતા વિચારતા કે કાલથી કાલથી કરતા કરતા જેમ. થાય કે ઘણો ટાઈમ જતો રહે છે પછી થતું જ નથી એમ. અને એક વખત ચાલુ થાય પછી હા. અને એક વખત ચાલુ થાય ને પછી. કેવું થાય કે મતલબ પછી કદાચ શરીર ને ગમસે બી ન નહીં કર્યા વગર. બે દિવસ કદાચ તબિયત સારી ના હોય ને ના જાય તો પણ ના ગઉ આપણને ક્યાં નથી મજા આવતી. શરીર માં સ્ફૂર્તિ નથી લાગતી એવું કદાચ લાગતું હશે.
ના ખરેખર એવું લાગે અને એની સાથે શું અમારી જે ટ્રેનર છે ને એ બીજ બધ. બધ વાતોની પણ સલાહ આપે કે તમારે ખાવામાં. શું ઇન્ક્લુડ કરવું જોઈએ કે સવારના ટાઈમે તમારે કેવી. કેવા પ્રકાર નો નાસ્તો કરવો જોઈએ કે આવી વસ્તુ. તું તમારે રાત્રે નહી લેવાની કે એ અમને કેતી હોય કે તમે બનેને ત્યાં. સુધી દૂધ એ સવારે ના લો કે સવારમાં જો તમે દૂધ. પીઓને તો એ પચે નહી. એ વસ્તુ એ મને નવી શીખવા મળી એ કાયમ એવું જ કે કે સૂર્યાસ્ત પછી જ. દૂધ પીવો તો એના ફાયદા છે.
એટલે કે હા અને એવું કે કે બીજું. ું અમુક જે લીલા શાકભાજી છે કે સપોઝ બીટ નો. જ્યુસ આપડે બનાવીએ કે દૂધી નો રસ છે. એવું બધું એ કે સવારમાં લો. તો એ તમને વધારે ફાયદો કરશે કારણકે એ બધી ફાઈબર વાળી વસ્તુઓ હોય ને. તો સવારમાં જે તમે એ લો ને એ તમને વધારે ફાયદો કરે. તો યોગાની સાથે સાથે જો આપડે ખોરાક નું એટલું જ ધ્યાન રાખ
હ હમ હમ. નાહી ન થરી વાત સાચી છે અંદર થી જ શરીરને જેટલું મજબૂત કરીએ. એટલુ મતલબ પ્રવેશન પાળ પેલા બાંધી લેવી. સારી, અને કેવું થ કે પેલું આમ દવા છે ને એ ફટાફટ લેવીઈ ને ફટાફટ સાજા થઈ જાય ને એટલે આપણેને થાય કે સેલું પડેમારોજ રોજ કસરત કરવાની એના કરતા. એટલે કેવું થાય.
ના અને હવે એવું એ છે કે ઘણા લોકો લોકો વજન ઘટાડવા માટે પણ આ વસ્તુ કરતા હોય છે.
હમ તમારા વજનમાં ફરક પડ્યો?
હા થોડોક ફરક તો પડે જ છે મારે ઊંધું છે હું વજન વધારવા. માટે કરુ છું.
અચ્છા હા હા એટલે બંને રીતે ફાયદાકારક છે અને વજન વધારું હોય એના માટે પણ ફાયદો
હા ઘટાડવો એના માટે પણ ફાયદો. એટલે ઘણા લોકો જે જીમ કરતા હોય છે એના કરતા તો હું ક એજ કે તમે યોગા ક્લાસ કરો ને તો વધારે સારું.
હા હા એટલે ઘણી વખત કેવું જીમ કરવાથી વધારે પરસે એવું ની થાય ને તો ઘણા ને લો બ્લડ પ્રેશર ના ને
હા.
ના એવા પણ ઈસ્યુ સાંભળ્યા છે એટલમો તો મને પેલેથી ડર જ લાગે છે. જવામાં, પણ આ હું ચોક્કસ ટ્રાય કરીશ.
ના ના એ કરવું જ જોઈએ તમારે. અને સાથે સાથે એ પણ ધ્યાન રાખજો કે ખાવા પીવાનું પણ એટલું ધ્યાન રાખજો એનું. ટાઈમિંગ નું પણ એટલું ધ્યાન રાખવાનું, કે રાત્રે મોડે થી ની જમવાનું ને એ બધું પણ બહ જ જરૂરી છે. અને એવું નહી કે ખાલી તમે આસન કરો. કે સાથે સાથે પ્રાણાયામ પણ એટલો જ ફાયદો કરે.
હા એટલે શારીરિક રીતે મજબૂત થવું હોય એટલું જ માનસિક રીતે મજબૂત થવું જરૂરી છે.
હા જરૂરી છે અને એમાં અનુલોમ વિલોમ છે ને, પછી જે બ્રામરી છે, ને બધા પ્રાણાયામ તમે એકદમ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે કરો ને તો એ ચે તમને ફાયદો કરતા હોય છે.
હમ હમ ના ના હું ચોક્કસ ટ્રાય કરીશ અને એ કામ કેવું ચાલુ કરીએ ને તો પછી આપ નિયમિતતા પણ આવી જાય આપડા જીવનમાં, એટલે તંદુરસ્તી માટે તો સારું છે પણ નિયમિતતા ને બધું અહ પણ આપડા યોગ્ય રીતે જળવાઈ રહે.
અને તમને ખ્યાલ હોય તો આપણા છોકરાઓ આપણેે જે કરતા હશું ને એ જોઈને શીખવાના છે. જો એ એવી રીતે જોશે ને કે ભાઈ મારી મમ્મી આ કરે છે મારી મમ્મી યોગામાં જાય છે. તો એ નહી થશે. ના એક એ પણ એના શરીર નું એટલું જ ધ્યાન રાખે છે.
અને નાનપણથી એક વખત તેવું પડી જાય તો એના જીવન માટે ઘણું ઉપયોગી બન્યા. એ વાત તો સો ટકા સાચી છે હવે મારા માટે કદાચ ના કરું તો પણ મારે મારા છોકરા માટે તો આળસ છોડી ના હોય તો શરૂ કરવું જ છે.
કે અમારી મમ્મી કરે છે એમ તો એમને પણ એવું થાય કે હું નીચે રમવા જો હું. થોડીક કસરત કરું હુંય થોડીક દોડા દોડી કરું, નનીતર આજના છોકરાઓને એવું. કેવું કે પી કઈ નઈ તો મોબાઈલ લઈને બેઠા હોય તો હા આપણે જેટલા. એક્ટિવ રહીશું ને તો એ લોકો પણ આપણને જોઈને બધું જ શીખવાના છે.
સાચી વાત સર. હા એ વાત તો સાચી છે આપડે ગમે એટલું કહીએ કે યોગા એટલો ફાયદો કરે છે ફાયદો કરે છે પણ એ છોકરાઓ. આપને જોઈને જ બધું શીખે અને હવે કેવું. સ્કૂલમાં પણ એમ ડેલી હવે પ્રાઇવેટ સ્કૂલમાં બી લોકોને એવો ટાઈમ નથીતો કે ડે. યોગા કેવું કઈ કરાવે એટલે સ્કૂલમાં પણ વીકમાં એક લેક્ચર કેમ જ હોય તો હવે ખાલી. અઠવાડિયા માં એક વખત કરવાથી તો કઈ ફાયદો નહી થવાનો એટલે જો આપડે ઘરે રજ. કરશું તો છોકરાઓ પણ આપણને જોઈ જોઈને કરશે તો એના માટે ફાયદો થાય.
ચોક્કસ ચોક્કસ એ ફાયદો દેખાવાનો જ છે થોડા ટાઈમ પછી.
હમ હમ.
ચલો ત્યારે હું આશા રાખું કે હવે તમે પણ યોગા ક્લાસ જોઈન કરશો.
પાક્કું પાક્કોું હું કરીશ અને જે પણ બી મારા અનુભવ હશે હું તમારી સાથે. શેર કરીશ.
ચોક્કસ ચોક્કસ ખુબ મજા આવી તમારી સાથે વાત કરીને.
મને પણ બહુ મજા આવી અને ઘણું જાણવા મળ્યું ધન્યવાદ.
ચલો આવજો.
હા આવજ.